હા બેન કેમ છે.
હમ મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું. તો ચાલોની આજે આપણે બાળપણની યાદો વિશે વાતો કરીશું કે આપણે બા બાળપણમાં કેવી રીતે રમતા અને બધું કેવી રીતે કરતા આજે તો આપણે મોટા થ થઈ ગીયા છે તમારું લગ્ન પણ થઈ ગયું છે તમે ક્યાં ને હું ક્યાં પણ આપ આપણે બાળપણમાં તો સાથે જ રહેતા અને આપણી ઘણી બધી યાદો છે કે જેની વિશે આજે આપ આપણે ચર્ચા કરશું તો ચાલો ને કરીએ. તો તમે તમે તો મારાથી મોટા છો તો તમે જ બતાવો કે તમે મને તમારો કોઈક એવો કિસ્સો છે કે જે હું કયરી હોય અને તમને બાળ બાળપણમાં ખૂબ જ અ એટલે મજા આવી હો ને અમણાં મને એ કિસ્સા વિશે ન ખબર હોય?
હા હા, એ તો છે જ જ્યારે હા જ્યારે તમે નાલા હતા અમે બહું મસ્તી કરતા હતા ઘેરે. હ મારા બે બે ભાઈ ને બે અમે બે બેન છે. તો અમે બધા મળીને ખુબ જ મસ્તી કરતા અને મમ્મી ગુસ્સો થઈ જતી કે આટલું બધું મસ્તી કર્યા કરે મને શોવા નહી દે, શાંત રહો, શાંત રહો કરીને મમ્મી ગુસ્સો કરતી અને અમે બધુ રમતા ને તમને એ યાદ છે કે, મમ્મી કેવી રીતે ગુસ્સો કરતી આપણે કે તમે ચૂપ રહો ચૂપ રહો મને સુવા દો કરીને.
હા હા, મને યાદ છે જયારે આપડે બધા રમતા ને તો મમ્મી ખુબ જ ગુસ્સા થઈ જતી અને એક વાર તો એવું પણ થયેલું હતું કે, મમ્મી એટલો ગુસ્સો થઈ ગઈ કે ઘર ને પણ સમાન હતું બધું રસ્તા પર ફેંકવા માંયડી હતી મને યાદ છે એ બધા કિસ્સાઓ તો મમ્મી આપડ તમે બસ કરો. ક્યાં માનવાના હતા આપડે તો મસ્તી ખોર જેટલું બને તે તેટલું આપણેે મસ્તી કરતા તો મમ્મી તો ગુસ્સો જ થઈ જતી હતી.
હમ ક્યારેક તો એવું થાય કે મમ્મી માર્કેટ જવા માટે એમને કેયા કરે ની તું નહીં જવા તું નહી જવાની હું પોતે જ જવાની આટલું બધું સામાન લાવું છે. દુકાનમાં સામાન ભરવું છે આટલું બધું. બધું તડકો છે કે તમે બહાર જશો તો તમને તડકો લાગશે તમે નાના છો. નથી જાઓ નથી જાઓ કરીને. અમે કા માનવાના હું તો જવાની જવાની કરીને મમ્મી ને એટલું પરેશાન. કરતા અમે કે મમ્મી ગુસ્સો થતી જતી. કે નહી તમે નથી જવાનું છે.
હા અને તમે પણ બહુ ડાયા હતા કારણ કે. તમે મોટા હતા તો તમે એ વસ્તુનો ફાયદો હંમેશા લેતા કે હું જ માર્કેટે જવાની. અને અમે બધા નાના હતા. તમને મમ્મી ને લઈને નહી જતી હતી અને તમે મોટા હતા અને તમે ખુબ જ હોશિયારી પણ. મારતા હતા એટલે મમ્મી કેતી. કે ચાલ તને હું લઈ જાઉ અને અમને તો ઘરે જ છોડી મૂકતી હતી.
અરે એ તો એક તો મુ.
હા એ તો બધા બાળપણના કિસ્સાઓ છે હવે એ તો કાય એ સમય હવે. પાછા થોડી ફરીને આવવાના છે જે વીતી ગયું છે એને આપણે ફક્ત યાદ. જ કરી રહી શકતા છીએ પણ આપણે વિચારીએ કે તે તે જે સમય છે.. ફરીવાર આપણને મળી જાય તો એવું નહીં થશે.
હા હા એ તો છેજ.
હવે તો બધા મોટા થઈ ગયા અને બધા પોતપોતાના ઘરે જતા. જતા રહ્યા તમારું પણ લગ્ન થઈ ગયું છે. તો હવે ત્યાંનો સમય અલગ જ હતો અને આજનો સમય અલગ છે. તેવી જ રીતે તો આપણા બાળપણના ઘણા બધા. કિસ્સાઓ છે આ કારણ કે આપણે. અ ભાઈ બહેનો ચાર ચાર ચાર ભાઈ બહેનો હતા એટલે આપણને મસ્તી કર. કરવામાં પણ ખૂબ જ મજા આવતી આપણને મિત્રોની પણ જરૂર ના પડતી હતી. કારણ કે‌ અ આપણે ચાર જણા તો હતા જ તો એટલે રમવામાં પણ ખૂબ જ મજા આવતી આપણા લોકોને અને તમને અ કોઈક એવા કિસ્સા વિશે ખબર છે કે જે મેં એ સમયે નાની હોમ અને મને હમણાં એ કિસ્સો ન
હા હા હાલા
તો તમે જ મને બતાવજો કે અમે બાણપણમાં મારા એવો કયો કિસ્સો હતો. કે જે મને એટલે ખ્યાલ નથી છે ને તમને ખ્યાલ છે એવો કંઈક કિસ્સો
હા હા તે તો છે જ
તો અવે તો બધા પોતપોતાના ઘરમાં વ્યસ્ત થઈ ગયા છે બાળ આપના બાળપણમાં આપણે ચારે મળીને શાળાએ જતા હતા તો ચોમાસા સાના સમયમાં તો ખૂબ જ મજા આવતી પપ્પા આપણને સાયકલ પર બેસાડીને સ્કૂલે મૂકવા જતા હતા અને પછી સ્કૂલ થી લઈ એકમ સમય યાદ છે જય્યારે ખૂબ જ વરસાદ પડ્યો હતો ત્યારે પપ્પા આપણને સાયકલ પર બેસાડીને સકુલે લઈ જતા હતા ત્યારે એક જગ્યા ખુબ જ વધારે પાણી ભરાય જવાના કારણે ત્યાં સાયકલ ખાડામાં પુરાઈ ગઈ હતી ને આપણે બધા સાયકલ પરથી પડી ગયા હતા.
તો એ બધા કિસ્સાઓ ખુબ જ એમ લાગે છે કે હા આપણી સા થે બધા કિસ્સા થયેલા હતા અને આપણને એ કિસ્સાઓ વિશે યાદ પણ છે. તો આવા બધા વિચારોને વિચારીને ક્યારેક ક્યારેક તો ખૂબ જ ખુશી થાય છે કે આપ આપણી સાથે એવું પણ થયેલું હતું. અને પછી આપડે બધા ગંદા થઈ ગયેલા હતા અને પછી આપડે બધા ઘરે આવી ગયા હતા અને તે દિવસે આપણે સ્કૂલે પણ નહીં ગયા હતા.
હા એ તો છે જ ને તમને ખબર છે કે વરસાદ થતું હતું ને આપણે બધા સ્કૂલમાં હતા તો મમ્મી અમે ઘેરે જાય જઈને ત્યા અમે વરસાદમાં તો ભેગી જ જતા હતા ને ઘરે ઘેરે જામ ને ત્યારે મમ્મી ચાય બનાવીને રાખેલી હતી અને અમે અમે ઘેરે ગયા. અને પછી અ બધું સાફ સફાઈ કરીને સારા કપડા પહેરીને ચાય ને બિસ્કીિટ મસ્ત મજામાં ખાતા હતા મમ્મી ચાય બનાવી રાખતી હતી પછી અમે ટ્યુશન જતા હતા.
હા એ ગરમી એ એ વરસાદના સમયમાં ગરમ ગરમ ચા પીવાની મળી જાય તો એની તો વાત જ અલગ છે અ ને આપણે શાળાએથી આવતા તો મમ્મી બનાવીને રાખતી તો એ બધા વિચાર ચારો આજે વિચારીને ખૂબ જ આનંદ થાય છે કે હા આપણી સાથે પણ એવું કંઈક થયેલું હતું અને પછી આપણે જ્યારે શાળામાં રજા થતું ત્યારે મમ્મી આપણને સ્કૂલે લેવામાં માટે આવતી ને પછી પપ્પા આપને મૂકવા માટે જતા હતા તો એ બધા બધા યાદો છે ને આજે એક એમ લાગે કે કાલનું સપનું બનીને રહી રહી ગયો છે કારણ કે આપણી સાથે એક કારણ કે આપણું સ્કૂલ ફક્ત એક થી આઠ ધોરણ તક જ હતું તો આપણે તે આ ધોરણ ત્યાં ભળ્યું હતું પછી તો આપણે બધા મોટા થઈ ગયા અને પછી બીજી બીજી જગ્યા ભણવા માટે જતા રહ્યા તો એ બધી તો વાતો અલગ થઈ જતી પણ જ્યારે આપણે આપણા ઘરની પાસે જે સ્કૂલ છે ત્યાં ભણી હતી તો ત્યાં આપણા ખૂબ જ અલગ ખાસ યાદો છે અને તમે તો આજે પોતાના સાસરે જતા રહ્યા છે પણ આજે તમે આવીને જોઓ ને શાળાને તો એ એટલું મોટું ડેવલપ. થઈ ગયું છે ને કે ત્યાં તો જાણે આપણે આપણા સમયમાં કેવું હતું બધું. તૂટેલું ફૂટેલું ક્લાસ હતું ને પછી વરસાદ પડે તો થાબડામાંથી પાણી પડતા હતા. પણ એ હવે તો સ્કૂલ એકદમ બદલાઈ ગયેલું. જેટલું સુંદર સ્કૂલ બની ગયું છે ને બહાર થી જવ ને તો એમ લાગે. એ આપણી જને વિચાર આવે અને એટલું. એટલું મોટું પ્રાર્થના ખંડ બની ગયું છે. અને એટલા બધા ક્લાસ આવી ગયા. છે. અને દરેક દરેક વર્ગ પ્રમાણે એક વર્ગના ચાર ચાર. ક્લાસ અલગ કરી દેવામાં આવેલા છે. એટલે એટલું સુંદર જોવાવામાં લાગે ને આપડી. શાળા કની તો વાત જ ન પૂછો અને ત્યાં આપણા શાળામાં બગીચો. માતાજી નું મંદિર એટલ એટલું બધું સરસ બનાવી કાઢેલું છે ને. કે આપણે જોઈએ ને તો આપણને વિચાર આવે કે આજ આપણી જ સ્કૂલ હશે ને તો એ આપ. વિચાર આવે છે. તો બાળપણની યાદો તો ઘણી બધી છે પણ આપણે જ્યાં. આ શાળાની યાદ છે. ને એ સૌથી અલગ યાદ છે અને આપણને ખૂબ. જ ગમે પણ એવી છે તો તમે બતાવો કે તમને. તમે આ શાળામાં. ભણીને તે સમયે કેવું લાગતું અને જો તમે આજના સમયે આપણી આ શાળા જો. તમારા ઉપર કેવો વિચાર ઉત્પન્ન થશે.
હા જેમ કે તમે હવે બતાવ્યું કે શાળા બહુ બદલી ગઈ છે. અને બહુ ઉન્નત. પર પ્રગતિ પર છે. એ સાંભળીને મને ખુબ જ આનંદ થયયો કે આપણી શાળા એટલું આગળ વધી રહી. તેમાં આટલું બધું બદલાવ થયું. છે મને તો બહ સારું લાગ્યું સાંભળીને અને એ બધા ટી ચર એજ છે કે બધા બદલી ગયા છે.
નાઈ નહી કોઈ કોઈ અમુક અમુક ટીચર તો એવા છે ને કે એ એજ છે. અને બાકીના તો બધા જે ટીચર છે એ પણ બદલાઈ ગયા અને આપણે જે પ્રિન્સિપલ હતા. ના એપણ ચેન્જ થઈ ગયા. અને આપણું સ્કૂલ પણ એટલું સુંદર બની ગયું. જે આપણને જે શરો ભણાવતા હતા ને તો એ એમને આજે જોશ‌ તમને એવું લાગશે જ નહી કે એ આપણા સર હતા કારણ કે એમની છે, ને ખુબ જ વધારે ઉંમર થઈ ગઈ છે, અને એવું થઈ ગયું છે ને કે હવે એ લોકો બે ત્રણ વર્ષમાં રિટાયર થશે. એટલી એમની ઉંમર થઈ ગઈ છે. એ લોકોને જોઈને આપણને થાય પણ કે આપણા સર બિચારા કેટલા ઉંમર થઈ ગય એમનું પણ હવે ઉંમર થોડી કોઈ પકડીને રાખી શકે તો એ જ બધી યાદો છે કે જેને આ જે આપણે યાદ ફક્ત યાદ જ કરી શકીએ. આપણે વિચારીએ કે આપણે બાળપણમાં જતા એ સમય એકવાર વીતી જાય તો એ આપણને પાછો મળતો નથી. તો બહેન આજે તમારી સાથે આ બાળક ની યાદો વિશે વાત કરીને મને બાળપણના દરેક એવા કિસ્સા વિશે મારી યાદો તાજા થઈ ગઈ અને મને ખૂબ જ ગમ્યું પણ તો તમારો આભાર.
હા તમે પણ સાચું કીધું કે મને મારું પણ બધું જ યાદ આજે તા તાજુ થઈ ગયું કે હું અરું લગ્ન થઈ ગયું છે હું સાસરે આવી ગઈ છે આટલું તોઅમે બાળપણમાં કેટલું મસ્તી કરતા. આજે તમને એ બધો યાદો બતાવી. બતાવીને મને ફરીથી એ સમય યાદ કરી દીધું તમને પણ ખુબ જ આભાર કે તમે મારા સાથે બાળપણની બધું જ યાદ ફરીથી મને બતાવ્યું કે કેમ હતું. તો.
આભાર તમારો પણ.